હેલો જય શ્રી કૃષ્ણ
જય શ્રી કૃષ્ણ.
શું કરો છો બસ મજામાં છો?
બસ કંઈ નહીં કરું છું બેઠી છું આપણે આજ આઉટડોર ઇન્ડોર ગેમ વિશે વાત કરીએ. તો રમતો આપનો જીવનનો મહત્વ ભાવ છે. છે હમણ બહુ જરૂરી છે જો બી જ છે કે આપણો જીવન મે કદી અ રમવાનુ યું મતલબ નાદાનીયા હોણી બહું જરૂરી છે.
સાચું શે
ઓ રમતા રમ રમતોથી શરીર તંદુરસ્ત રહે છે ઓર મન ભી પ્રસન્ન રહે છે. તો છોટા બાળકા પણ રમે છે તો રમવાનું બહુ રીતે રમવાનું જોઈએ જે કે આ ગેમ બહુ રીતે હોય ગયા છે. પેલા ઈન્ડોર ગેમ વિશે વાત કરીએ આપને ક્યાં કે ઈન્ડોર ગેમ અ મને ચેસ, કેરમ અને લુડો ગેમ ગમે છે તમે ખેલો છો લુડો ગેમ
ના હું તો ના ખેલું છું અમારે બકો છે ને બહું ખેલે છે.
બકો ખેલે છે તમારે
હા ખેલે છે ને કભી ક ટટેમ મી જાય તો ખેલે છુટિયામાં ખેલે છે અમે તો સ્કૂલ જાય છે
હા સાચું તમે નઈ ખેલો છો વનારા સાથે પે કોણ ખેલે છે
મને બડી મમ્મી છે ને
અચ્છાવાનાર બડા મમ્મી ખેલે છે
હા બડાા મમી આવેે જે દુ ખેલેે મારા દીકરા
હજુ કહો તો ચેસ તો મને પણ ખુબ પસંદ છે તો એમાંથી બુદ્ધિ અને એ યોજના બનાવવાથી ક્ષમતા વધે છે તો ચેસ ગેમ બી બહુ રીતે સારી રીતે અચ્છી છે
એવ
હા ઓર ચેસ રમવાથી ધીરજ પણ આવે છે ઓર કેરમ પણ પરિવાર સાથે અમ રમવા માટે ખુબ જરૂરી છે કેરેમ કેરેમ તો જાણો છો ને તમે કેરમ બી ખૂબ સારું ગેમ છે
કે્યારેમ તો રમે છે ને અમારે બાલક રમે છે તં આવે છે ને છૂટય સંડે કે દિન રમ રમે છે ઓર કભી છુટ્ટી હોય તો રમેશે
હા તો કેરમ પણ પરિવાર સાથે મિલે ને કેરમ ખેલવાનો બહુ મજો આવે છે
હ તો સાચી વાત કહ છો તમે
હા તો એમાં અમ રજા ના દિવસોમા આખો પરિવાર મળીને કેરમ રમીએે છે રજા હોય છે ને તો કેરમ ખેલવામાં મજા આવે છે રજા હોય તો તો બ લોકોની છુટિયા થાય છે તો લોકો ઘરે રહે છે તો કેરમ ખેલવાને બહુ મજા આવે છે
સાચો કહ છો તમે
ઓર આજકાલ તો મોબાઈલ ગેમ પણ ઇન્ડોર ગેમનો ભાગ બની ગયો છે તો આજ કલ તો ઈ સબ લોગ પણ વધારે મોબાઈલ મે ગેમ રમીને સારી સારી વાત નથી મતલબ મોબાઈલ નો ગેમ ખેલવો સારી વાત નથી
સાચી વાત છે
સંતુલન રાખવું બી જરૂરી છે સંતુલનને શરીર સંતુલન ધ્યાનમાં રાખવું બહુ જરૂરી છે તો ઓ આ છે કે મોબાઈલ નો ગેમ થોડો ઓછું રમવું જોઈએ જો પરિવાર સાથે બેઠીને ગેમ રમવું વ સાચું ગેમ છે
સાચી બાત છે બોલના તો
મોબાઈલમાં જો ગેમ ખેલે છે તો વતી વરી આંખ્યા કમજોર થઈ જાય છે તે
આખે કમજોર થાય જાય છે કોઈ કે તો સુણતા નથી પઢઈમાં કમજોર થાય હર ચીજ મે કમજોર થાય જૈન
બિલકુલ સાચી વાત તો હવે તો આઉટડોર ગેમ બ ક્રિકેટ સૌથી વધારે ગમે છે તો ક્રિકેટનો ગેમ બી લોકો બહુ રીતે ખેલે છે ખુબ લોકપ્રિકેટ છે ભારત ન ક્રિકેટ નું કેમ તો બહ લોક જે જે છોટા બલક પણું લગાવ મોટા બલક બધા ક્રિકેટને પસંદ કર છે તમારો બાળક ભી ખેલ તો છે ને ક્રિકેટ? તમારો બાલક પણ ખેલે છે ને? ક્રિકેટ તો.
ઓ ખેલે છે, કોંડી ખેલે છે, બોલ વગેરે, ખેલે છે.
હમે તો હનુમાનજી મંદિર મે ગયા ગયા છે.
ત કર બહુ જરૂરી છે સ તનાનો આનંદ એવું બહુ જરૂરી છે. તો એમાંથી ફૂટબોલ ગેમ પણ બહુ ગમે છે. એમાં દોડવું પડે છે. ઓ ફૂટબોલ થી શરીર ની કસરત સારી થાય છે.
સાચું કહો છો તમે બેન.
બ તમે કબડ્ડી ખેલી છે ક કબડ્ડી નો ગેમ બહ રીતે સારી છે. કબ્ડીરો ગેમ ખો કબડ્ડી અને ખોખો પણ આપણી પરંપરા નો રમતો ગેમ છે.
સાંચી વાત છે બન.
તો આ શાખાઓમાં રમતો પ્રોત્સાહિત આપવું જોઈએ આઉટડોર ગેમ અ ટીમ વર્ક શીખાવા મળે છે. અને નેતૃત્વ ક્ષમતા પણ વિકસિત થાય છે. તો આઉટડોર ગેમ, બુદ્ધિ વિકાસ, માટે ગેમ ઉપયોગી છે. જ્યાં આઉટડોર ગેમ શારીરિક વિકાસ માટે ઉપયોગી છે. તો એટલે જ ગેમ ખેલવો બહુ જ જરૂરી છ. બાળકોને પણ પ્રેરિત કરવું જોઈએ કે ગેમ ખેલવો બહુ જરૂરી છે.
સાચો કહ છો તમે.
પણ આજકાલ ના બાલક મોબાઈલ અને ટીવીમાં સમય વધારે પસારે છે.
બધું થઈ બધ ટીવી મોબાઈલ ઓ પડેલો તો કમ થાય છે. ને ટીવી મોબાઈલ જ્યાદા થાય છે. ટીવી જોવાવામાં બે તો ઉઠતા નથી પડાઈ કરવા કહો તો ઊંઘ આવે છે.
બિલકુલ સાચો કહો છો તો આ કારણણે તેઓથી આઉટડોર ગેમ્સ થી દૂર થઈ રહ્યા છે તો માતા પિતા બાળકોને મેદાનોમાં રમવા માટે પ્રેરિત કરવા જોઈએ. સાચા મિત્રો સાથે રમવાથી આનંદ પણ વધી જાય છે તો શાખાઓ પણ સ્પોર્ટ્સ નું આયોજન કરવાનું જોઈએ તો બ રીતે લોકોને પ્રે મતબ વિદ્યા વિદ્યાર્થીઓને બાળકોને પ્રેરિત કરવા જોઈએ કે યો ગેમ ખેલવું જોઈએ યો ગેમ ખેલવું જોઈએ.
સાચો કહો છો તમે બધ.
વિદ્યાર્થી આત્મવિશ્વાસ વધે છે. ઓર ઇન્ડોર ગેમ્સ વધારે સારા અ ઈન્ડોર ર આઉટડોર ગેમ બધું દોનો મહત્વનો ગેમ છે.
સાચુ સે બોન.
ઓર સમય અને પરિસ્થિતિ અનુસાર બંને રમતો રમવી જ જોઈએ. તો આથી શરીર સ્વસ્થ અને પ્રસન્ન રહે છે અને જીવનમાં અનુશાસન અને સહયોગીની ભાવના પણ આવે છે તો ગ્રેમ ગેમ રમવું બહુ જરૂરી છે.
સાચો કો છો તમે બોન.
પહેલાં જમાનામાં લોગ ગલીઓમાં અને કતરા ગેમ ખેલતા હતા.
સાચી વાત છે.
બેડમિન્ટન ખેલતા હતા. બેડમિન્ટનનો ગેમ લોકો પહેલાં ગલીઓમાં જ ખેલતા હતા હવે તો અમે પણ બી ભારતના ક્યાં કયા દેશોમાં જઈ જઈ લો મેડલ લઈ રહ્યા છે
બઉ હોશિયાર થઇ ગયા છે ખેલે ખેલે તો
હઉ અવે તો ભારત મે દરેક લોકો મેડલ લઈ લઈને અ ભારતને બહુત કર દીધો છે તો રમ રમવાનું પણ હવે તો એક બિઝનેસ બી બની ગયો છે તો અને તે બી પૈસા કમાવાનું પણ બી થઈ ગયું છે તે કોઈ કઈક ને કંઈક આપણના બાળકને બી ગેમ રમવાનો અ પ્રોત્સાહિત કરવું જોઈએ.
સાચુ છે. સા
તમે એક તમે કયો ગેમ રમવાનું પસંદ કરો છો.
અને તો કેરમ કેરમ બચ્ચા કે સા મે કભી કેરમ કેલું છું. ઓર તો કેમ બાર ખેલવાના હૈ નથી અમારે તો ગલી હૈ ખુલ્લી હૈ હે.
સાચું કહો છો લૂડો પર ગેમ સારું છે લૂડો ગેમ ખેલવાથી હવે તો ફોન મે લુડો ગેમ આ આય ગયો છે તો લોકો માનતાય નથી સારા દિન લુડો લુડો ખેલે છે.
હમારા તો બાલક કોઈ એલ ગેમ ખેલે છે જે કોઈ ખબર ના પડે એમતો
સાચું કહસો તમેં તો બાળકોને પ્રેરિત કરવું જોઈએ કે આઉટડોર ઇન્ડોર ગેમ ખેલવું જોઈએ. ઓર સ્કૂલમાં પણ ભાગ લેવું જોઈએ. સ્કૂલ મે ખેલ મે ભાગ લેવું બહુ જરૂરી છે આનાથી ભી કેરિયરમે વધારો થાય છે તો કેરિયરને બનાવવા વાતે એ બહુ ગેમ એ અ એડા છે જો કેરયરમે માનવામાં આવે છે.
સાચી વાત છે બોને.
ચલો બેન તમારી સાથે વાત કરેને વાત કરીને ખૂબ આનંદ આવ્યો ક્યારેક મનીને ક્રિકેટ અને સેચ ગેમ ખેલીએ આપણી જય શ્રી કૃષ્ણના.
જય શ્રી કૃષ્ણ સારું છે.